કેમ છો
બસ મજામાં તમે કેમ છો
જમ જ છ
હમ બીજું બાકીમાં હા કઈ નહી બોલો
સ્વચ્છતા આપણા જીવન ખૂબ જ સ્વચ્છતા માત્ર છે શાળા અને આસપાસના વાતાવરણની પણ હોવી જોઈએ સ્વચ્છતા આપણે સ્વસ્થ તને ખુશ રાખે છે
એકદમ સાચું કીધું તમે જો આજકાલના લોકો હાજીનિક વિશે ઘણું જાગૃત બન્યા છે નહી
એક છે જ સવત હેલો ઓ હા સ્વચ્છ જીવન શૈલી અપના આવવાથી શકાય છે સ્વચ્છતા આરોગ્ય
હમ
પ્રકવે છે જે વ્યક્તિ સ્વચ્છ રહે છે તે હંમેશા તંદુરસ્ત રહે છે
એકદમ સા સાચું કીધું તમે અ સારી સ્વચ્છતા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે જો આપણે આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખીએ તો ઘણી બીમારીઓથી બચી શકાય છે
તો સાચી વાત છે દર્શ કપડાં પહેરવા અને હાથ થવા જે વ્યક્તિગત સ્વચ્છતામાં આવે છે આ ટેવ આપણને
હા
છેબ
એકદમ સાચું કીધું તમે જો મને એવું લાગે છે કે વ્યક્તિગત અ સ્વચ્છતા પણ એટલી જ જરૂ અ જરૂરી હોય છે જેમ કે તમે કીધું સ્નાન કરવું હાથ સાબુથી ધોવા સ્વચ્છ કપડાં પહેરવા અને મુખ્ય દાંતની સફાઈ પણ રાખવી જોઈએ. પણ એક સારી આદત છે અને ખાસ કરીને ખાવા પહેલા અને આપણે વોશરૂમ યુઝ કરીએ અ એના પછી હાથ ધોવા ખૂબ જ જરૂરી છે. અને તમને ખબર છે ડોક્ટરો પણ કહે છે કે હાથ હાથની સફાઈ રાખવાથી ઘણા અ ચેપી રોગો થી પણ બચી શકાય છે.
એકદમ સાચી વાત. અનેની સ્વચ્છતા પણ એટલી જ જરૂર વી છે. સ્વચ્છ રાખવાથી જીવ જંતુ ઈ અને મચ્છરોનો ઉપ તત્વ ઓછો થાય.
હમ્મ આ પણ તમારી વાત એકદમ સાચી છે જો ઘર ઘરની જ નહી હું તો આમ કે છું જો ઘર અને આસપાસની સફાઈ પણ એટલી જ જરૂર છે જો કચરો અ ખુલ્લો પડ્યો રહે તો મચ્છર અને માખીઓ તો વધે જ છે એના કારણે જો ડેન્ગ્યુ છે, મેલેરિયા અ છે, એવી અનેક બીમારીઓ પણ ફેલાય છે. અ એટલે આપણે ઘર અને આસપાસની જે આપણી જગાઓ છે એને એની ટાઈમ ચોખ્ખું રાખવું જોઈએ ગમે ત્યાં પાણી ભરેલું નહીં રાખવું જોઈએ અને મુખ્ય અ જોઈએ. ત આપણે રસોડાની સફાઈ પણ એટલી જ રાખવી જોઈએ કારણ કે આપણું ખાવાનું ત્યાં પડેલું હોય એને હંમેશા ઢાંકીને રાખો એ પણ એક સારી આદત છે. વાસણો સ્વચ્છ રાખવાના શુદ્ધ પાણી પીવાનું અ એટલે હા હાઈજીનનું મહત્વ ત્વ ખૂબ છે એમાં.
ચી વાત છે. શાળા આરોગ્ય માટે પણ ખૂબ જરૂરી છે સ્વચ્છ વર્ખણ અને સારું વાતાવરણ પૂરું પાડે. પછી
અને સાચી જ જો શાળાઓમાંથી જ બાળકોને સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવવું જોઈએ અ જેમ કે નાની ઉંમરથી જ બાળકોને એના વિશે જાગૃત થઈ જાય એ લોકો અને આપણા સમાજ પણ અ સમાજમાં પણ સ્વચ્છતા માટે એ લોકો જાગૃતતા ફેલાવે. અને અ હાલો અવાજ આવે છે ને મારે હલો. હા હા એટલે બાળપણથી જ એમને આવી હા બાળપણથી જે એ લોકોને એવી આદત અ પાડવી જોઈએ અને જો દરેક વ્યક્તિ પોતાનું ઘર અને આસપાસના વિસ્તાર સ્વચ્છ રાખે તો આખું શહેર સ્વચ્છ
તે તો છે જ તેના કરતા
હમ્મ.
કરો ના ફેંકવો જોઈએ કચરો હ મેશા કહીએ જાહેર તડું
હમ્મ.
નાગરિકની છે.
હા અ કારણ કે સ્વચ્છ અને અ સ્વસ્થ સમાજ દરેક દરેક માટે સુખદ અને લાભદાયક બને છે અને એના જિમ્મેદાર આપણે જ છીએ આપણે પોતે પણ સ્વચ્છતા રાખીએ અને બીજાને પણ પ્રેરણા આપીએ અને ગમે ત્યાં આપણે જઈએ પબ્લિક અ પ્લેસમાં જઈએ બગીચાઓમાં જઈએ તો ત્યાં આપણે પણ ગંદગી અ ન ફેલાવી જોઈએ આપણે ત્યાંના ચીપ્સ છે પાણીની બોટલો છે એ બધી ડસ્ટબિનમાં જ મૂકવી જોઈએ એ પણ આપણે જોવું જોઈએ.
બધા તો છે જ ત્યાર પછી આપણને આપણા દેશના વિકાસ સ્વચ્છ શહેરો અને
હમ્મ.
ગામડા વધારે છે સ્વચ તાજે ઉભી કરે છે સરકારે સ્વચ્છ ભારત અભ્યાસ શરૂ કર તેને વિશે જાગૃત કર્યા છે.
હમ્મ હમ્મ આપ પણ હા સાચું કીધું તમે.
તેના કરતા જ
હલો.
પર્યાવરણ ને સ્વચ્છ રાખ રાખવાથી પ્રદુષણ ઓછું થાય છે.
હમ, હમ.
જીવનને હ
હા, એ વાત તમારે ખરી છે જો એ છે ને તમે કીધું જેવી રીતે કે હવે તો અભિયાન ચાલે છે, સ્વચ્છ ભારત અભિયાન જેવી અ લોકો એને પ્રેરણા આપે છે. બરોબર પરંતુ માત્ર છે. ને સરકારની જ આ જવાબ જવાબદારી નથી દરેક નાગરિકને પોતાનો ફળો આપ એના અંદર જો દરેક વ્યક્તિ આવી રીતે કચરો ના ફેંકે ડસ્ટબિન નો ઉપયોગ કરે તો આમ થવાનું જ છે.
હા. શ માટે અત્યંત મહત્વ મહત્વપૂર્ણ છે. સ્વચ્છવસ્તને ખુશ પણ રાખે છે.
હા, એકદમ સાચી વાત તમારી સ્વસ્થ શરીર અને સ્વસ્થ વાતા જે વાતાવરણ હોય છે, પર્યાવરણ હોય છે એ બંને સુખી જીવન માટે જરૂરી છે.
હા વૃક્ષો અને છોડ પર્યાવરણ તેઓ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન આપ છે. તે થી થી વધુ મળએ
હમ, હા આ વાત પણ તમારી સાચી છે. વૃક્ષો વધુમાં વધુ
હા, તેવ બાળપણ
હલો!
કસાપિતા. હેલો! અવાજ આવે છે? બાળકોમાં સ્વચ્છતાની તેઓ પાડવી આવવી જ જોઈએ માતા પિતા સ્વચ્છતા રહેવાનું મહત્વ મહત્વ સમજાવી
સાચું કોઈ એકદમ જો દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજીને સ્વચ્છતા જાળવે તો આપણે સમાજ વધુ સ્વસ્થ અને સુંદર બની શકે છે. બરાબર ને એટલે જ કેહેવાય છે ને સ્વચસ્છતા એ સેવા છે અને સ્વસ્થ જીવન ની ચાવી છે.
સાચી વાત. ત્યાર પછી સ્વચ્છતા પણ ખૂબ જ જરૂરી છે. સ્વચ્છ ખોરાકથી પેટના રોગો તેથી ભોજન બનાવતી વખતે તે અચતાનું ધ્યાન રાખવું જોઈએ.
હા એ વાત શરૂઆતમાં જ તમને કીધું કે રસોડાની પણ સાફ સફાઈ રાખવી જોઈએ. પાણી પણ સ્વચ્છ હોવું જોઈએ અસ્વચ્છ ખોરાક માં તમારી વાત ખુબ જ સારી છે, અને બહારનું ખુલ્લું ખાવાનું તો એકદમ ટાળવું જોઈએ ઘરનું તાજું અને સ્વસ્થ ભોજન કરવું જોઈએ. અને હાલો!
હા, ગંદગી.
પણ માટે નહીં પરંતુ અવ આવનારી પેઢી માટે પણ જરૂરી છે.
તો બગીચાઓ એ જાહેર તળોએ કચરા, હંમેશા કચરા કચરાપેટી આદત શહેર અને ગામ
જો સ્વચ્છ વ્યક્તિ તી સ્વચ્છ ઘર અને સ્વચ્છ સમાજ એ શું કે
મા શિસ્ત અને જવાબદારીની ભાવના ભાવના
હા એ વાત તમારી બરોબર છે અમારી જોડે અ સ્વસ્થ સ્તા પર વાત કરીને ખુબ જ સારું લાગ્યું હું આમ તો સ્વચ્છતા જાળવું જ છું હું ઘરમાં પણ એટલી સાફ સફાઈ રાખું છું આજુબાજુ પણ રાખું જ છું પણ આજે તમારી જોડે વાત કરીને આમ થયું છે કે આપડે વધારે એના પ્રત્યે જાગૃત થવાની જરૂરત છે તો હું પ્રયત્ન કરીશ કે હું જેટલું કરી શકું એટલું કરું
છે જે લોકો સ્વ સ્વચતા જ માટે ખૂબ પ્રેરણા બને છે હ
હા એકદમ સાચું કીધું તમે ચાલો તો ફરી વાર પછી વાત કરીએ આપણેે આના ઉપર
જય શ્રી કૃષ્ણ